હલો. જય શ્રી કૃષ્ણ. હા. હા, અમે તો મજામાં જ છીએ. તમે કેમ છો અને બોવ દિવસે યાદ કરીયા ને આજે તો? હા.
હા. હા, કઈ નય તમે હા. હલો.
સાંભળું છું.
હા, શું ક્યો છો?
અરે, એમ કવ છું, તમે આજે બોવ દિવસે યાદ કર્યા ને?
અરે શું કવ યાર, હું બઉ જ બિઝી જ તી મારા ઘરમાં છે ને લગન ને. તો લગન ના કામકાજમાં હું એટલી મ મતલબ બિઝી છું ને કે કઈ સમજાતું જ નથી. હવે મેં તમને ફોન પણ એના માટે જ કર્યો છે કે, મારા ઘરે લગન છે. અરે આવાનું છે. ઇન્વિટેશન આપો આમ તો હું ઘરે આવીશ તમારી કાર્ડ લઈને. બટ હમણાં તમને ફોન પર હું કહી દેઉં. ઘરમાં પણ લગનનો માહોલ ચાલુ થઈ ગયો છે. છે ને
અરે વા. ખુબ જ સરસ તમને ખુબ જ ખૂબ જ અભિનંદન.
હા, એ મારી નાની બેનના.
અરે વા, બોવ સરસ અ તમારે લગ બેનના લગન નક્કી થઈ ગયા. તો તો તમે પછી બોવ જ બીઝી હસ
હા, એજ એજ એજ એજ. હવે આવતા આવતા અઠવાડીએ તો જોવો મંડપ છે, અ સવારે લગન છે. તો તમારે બધા એ જરૂર આવવાનું છે હ.
અને અમારા લાયક કઈક કામકાજ હોય ને તો જણાવજો અમને.
અને ચોક્કસ હું પણ તમને જણાવીશ. હવે તો સો એ ઘરમાં બોવ ધૂમધામ ચાલી રહી એ અ ચાલી રહી છે. બસ હવે તો શું કહું બેન તમને હવે તો ખરીદી કપડાં અને મહેમાનોની તૈયા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
ત્યારે આંખ જતો રહેેશે.
હા, પણ હરખ પણ તો એટલો જ હોય ને કે નાની બેનના લગન. હા, હરખ પણ એટલો જ હોય ને કે
છો. હા.
હા, થાક તો લાગે. ઈ વાત ઈ વાત તો તમારી સા ચી છે. પણ,
અ હા. હા, સાચું કહ્યું બાળકો તો બોવ ઉત્સા ઉત્સાહમાં છે. અ બધી રીતે.
આ બાળકોનો તો બવ જ એમને તો માસીના લગ્ન એટલે બાળકો બી બહુ જોડમાંસ
અ એજ એજ બાળકો તો છે જ ખુશમ ખુશ છે. અને ચાલી રહ્યું છે. ક્ષ ભગવાન વર્ણને સુખી રાખે લગ્ન અમં જે બેને ને આપણા જેમ માયના
સાઠ છૂકરેસ પછી તમારામાં કેવી રીતે લગ્ન થાય છે બધી રસમોને શું શું હોય છે તમારામાં
અમારામાં પેલા તો જો લગ્ન લેખન થાય છે એ લગ્ન લેખન કરશે ત્યારે પછી એ લગ્ન નું લઈને આ છોકરાની ઘરે જાય છે. તે લોકો ત્યાં વેલ કમ કરે છે, જમવાનું રાખે છે, એ ત્યાંથી મતલબ કે લગ્ન શરૂ થઈ ગયા. પછી પાઠ બીઠાઈ ની રસ મ હોય છે, પછી વિનાયક પૂજા હોય છે, હલ્દી મેહેંદી, પછી લગ્ન.
અચ્છા.
હા અને સંગીતો એ છે ત્યારે તો બહુ મજા આવે છે અમારો વરઘોડો જેવો નીકળે છે અને છોકરીને પણ અમે લોકો તો ઘોડા પર બેસાડીએ
હા બરાબર બસ. હા અમારામાં બી આવું જ બધું થાય છે થોડુંક રી રીતિરિવાજ અલગ થઈ જાય છે. ને પણ તમારી બધી ખરીદી થઈ ગઈ.
આ ખરીદી તો કપડાંની તો ખરીદી તો ક્યારની કરી દિવસ થોડું ઘણું અ ચાલતું જ હોય છે આખો દિવસ કઈક ના કઈક કઈક ના કઈક. હમ તમને ખબર જ છે આપડે લેડીઝ અને ઘરનું લગ્ન વાળું ઘર એટલે કઈક ના કઈ એન ટાઈમ પર યાદ આવતું જ હોય છે.
તો કેટલા ભાવ છે તો હવે તો સોનું તો શું કરાવીએ તમે બી તમારી બેન માટે કરાવ્યો હશે ને ભાવ તો સુ સુ છે બાપ રે.
કંજે નાનીને તો આપવુ તો પડશે જ. તો બસ કરાવું છે થોડું થોડું
સાચી વાત છે પછી તમારા બેન ના લગ્ન ના બધા બધી તૈયારીઓ
હા હા હા બધી બધી એની શોપિંગ પણ બધી થઈ ગઈ છે અને બધા કપડા પણ લઈ લીધા છે પેકિંગમાં પણ જતા રહ્યા છે એના કપડા તો
હા આજકાલ તો જો ને લગ્ન એટલે કે આપટણાલા મતલબ બધાબ પ્રી ફ પ્રી વેડિંગ ફોટોશૂટ કરાવે પછી હલ્દી ની રસમ અલગ મહેંદીની રસ સમ કોકટેલ પારટ તે એટલે કપડાં બી તો કેટલા બધા લેવાડ
હા, હા
કપવારે બ સવારે તમારી પોતાની શોપિંગ થઈ કે નની તમે શું શું પહેરવાના છો
હા, હા, મારી થઇ ગઈ
હા તો શું લીધું તમે
મેં તો અમારું એ જ રાજસ્થાની પોશાક છે એ લઈ લધે
હા અચ્છા હા તમારામાં તો એ પેરે મને પણ બહુ ગમે હો એ
હમ,
પછી તમે તો જોરમાં આશો ને ઉમર ને બધું કરવાનું બનાવશો તમે તો
હ ફૂલ મેં તો ડાન્સની પ્રિપરેશન પણ કરી દીધી છે ઘુમર તો એ તો થવાનું જ છે પણ એની જોડે જોડે ડાન્સની પ્રિપરેશન પણ કરી દીધી છે બેહેન ના લગ્ન છે તો ધૂમ તો મજા આવી જ પડશે ને
હા સાચી વાત છે હમ
હા
હા તો તમે શું કરવાના હા બહ સરસ બઉ સરસ કરવો જો આજ તો બધી યાદો છે ને કેવી મજા આવે અને નાની બેહેન ના લગ્નો એટલે કેટલો હરખ હોય ને આપ
હા ખુબ હરાગ હોય છે
હા પછી તમારે ભ આવું કઈ વ્યવહાર બી કરવાનો રેતો હશે ને આમ બ બધા વેવાઓને એને ક આપવા લેવા
હા હોય ને જેટલા બારાતીઓ આવે છે એમને રિટર્ન મા આપવું એ પણ એક વ્યવહાર કરવો
બરાબર અમારે બી આવું જોઈ છે બધા માં જો રીતિ રિવાજને બધા અલગ જ હોય છે ખાલી થોડું ઘણું બધું લઈ જાય છે. બરાબર હા બીજું તો તમે તો મતલબ તમારી બેબી સાથે ટ્યુનિંગ કરવાના છો કે નહી આજકાલ તો બધું ટ્યુનિંગ નો જવાનો છે.
હા હા વિચાર તો એજ કર્યો છે હવે મારે ને મારી બેબીલો નું મેચિંગ છે.
ને બહુ સરસ. તો પછી મને ભી કહી દો કે તમે હલ્દીમાં મેન દીમાં ને કઈ થીમ રાખીશ કેમ કે આજકાલ તો બધા થીમ રાખતા હોય છે તો પછી હું પણ એ રીતના જ કપ ડા લાવ ને પછી હું તમારા સાથ
હા હ હ ના ના ના એવું કઈ નહ રેજો મતલબ શું છે કે હળદીમાં છે ને યલો નથી પહેરવાની છે અ પેરસે પર્પલ અને આપ આપડે બધા પહેરીશું પિંક બેબી પિંક નહી હા એ અ એ હમ પિંક હોયને ઈ
રાણીપિંક
હા રાણી પિંક
અચ્છા ને બહુ સરસ કલર કોમ્બિનેશન લીધા છે અને
હમ હા અ વાઈટ છે
હા સરસ, સરસ, બહુ સરસ છે ચલો ને તો હું પણ બી મારા મારા બી અવા જ કપડાં લઉં ને એવાજ કલરના
હા એવાજ કલર ના તમે પણ કપડા લેવો, તમે પણ તૈયારી શુરૂ કરી દેઓ અને જે નાઈટ માટે પણ એકદમ મસ્ત હેવી લેંગો લઈ લેજો
અચ્છા લેંગો લઉું સારું ચલો અને પછી ઓલું શું કેહેવાય મહેંદી વા તો ગ્રીન જ પેરશો ને
હા મેંહદી માતો ગ્રીન જ
હા એમાં તો ગ્રીન જ સારું લાગે આપણા હલ્દીમાં બધા પીળા પેરા પેર ત પણ એમાં કંઈક અલગ પહેરીએ એટલે સારું લાગે
હા એ જ એ જ પેલા પહેરતા હતા પીળા ને એ
સાચી વાત કરી તમે, હા પછી તો જોજો કોઈ તમારે બધા કાર્ડ આપવામાં કોઈ રેય ની ગયું હોય પછી તો ખાસ કરીને પેલાં ફૂફાજી પછી મોડુંનો
હા, હા, હા, ના, ના કાડ તો ક્યંના બધા ના રિલેટિવોને બ આપી દીધા છે ક્યાર ના
આમ છે ને અ બધાને લગ્નમાં જ બધા છે ને દુશ્મની ને વેર ને બધું યાદ આવે કોઈને કોઈ તો છે ને લગ્નમાં એવા એવા છે ને માથા ભારે નીકળે જ, કે આપણી પાસે બહુ હાથ પગ જોડાવે અને બ દુ બોવ કરાવે લગનમાં
સાચું કહ્યું
હા બધા કુટુંબીઓને ને બધાને રાજી રાખવા પડે આવામાં
હા, નય, નય આ વાત તમે ખરી કી દી છે આમ કઈ નય કરતા હશે પણ જયારે લગ્નનો સમય આવશે ને ત્યારે જ બધા આવી રીતે તે કઈ ના જૂની જૂની વાતો કાઢશે, અને આમ અ ઝઘડાનો માહોલ બનાવશે આમ ખુશખુશાલ થી તો તમને ખબર જ ક જ નથી થતું લગનમાં, પણ થેન્ક ગોડ અ અમારા જે ઘર લોક છે ને ઈ એકદમ થોડા શાંત છે તો અમને આટલી કઈ પ્રબ્લેમ નથી થતી, હમ
કે અમારામાં સુખ બધી જગ્યાએ આવી અલગ લગ્નમાં છે ને આવું થાય જ છે એટલે આપડે લગ્ન ની તૈયારીઓ બહુ ધ્યાન નથી કરવી પડે કોઈ રહી તો નથી ગયું ને મહેમાન અરે ઘણી જગ્યાએ તો મેં એવું બી જોયું કે પત્રિકામાં કોઈના નામ નહીં હોય ને તો એમાં બી ઝઘડા થઈ જાય
હ, સાચી વાત કીધી એટલે પત્રિકામાં નામ લખાવતી વખતે પણ અમ યાદ કરી કરીને નામ લખાવા પડે છે
હા, બિલકુલ આપણા કુટુંબી આપે પત્રિકા આપવા છીએ ને તો બધા એટલી ધ્યાન થી પત્રિકા વાંચે કે જાણે ક ઇમપોર્ટાન્ટ પેલા જાાયદાદના કાગળિયા વાંચ
હા વાંચે છે, સાચું કયું તમે
હા કે અમારા નામ તો છે કે નહી પછી એમાં એમના જમાયના બી નામ પાછા જોશે કે અમારા જમાય ના નામ છે કે ની
હા, હા, એવું પણ લોકો બહ કરે છે પણ મેં જેમ તમને કીધું કે અમારા ઘરમાં થોડું ઓછું છે એટલે એમાં હું થોડી ખુશ છું કે ચાલો આવી રીતે કોઈ નથી આવું કે મોડું ચઢાવે જેવું
હા એજ ને
હમ બાકી અગર આવા એકાદ મળી જાય તો પછી આપડું તો થઇ જાય કલ્યાણ
ઈજ ને અમને બી હા મને ખબર ખબર ને આવું થાય જ છે બધી જગ્યા એ
હમ તો અ તો તમે છે ને પિંક કલર નું ગ્રીન કલન. અને તમારે સંગીત અને લગ્નમાં જે પહેરવું હોય એની એની શોપિંગ તૈયાર કરી દેજો અને સમયસર આવી જ જજો છે ને તમારા વગર
અરે ચોક્કસ ચાલો તો કઈ કામ હોય તો જણાવજો હા, હા ચોક્કસ અને કઈ પણ કામ હોય તો જણાવજો
હા, હા, આવજો આવઉજ. જરાક
હા રાધે રાધે
હમ